કેમ છો મજામાં?
હા મજામાં. તમે કેમ છો?
હું બી એકદમ મજામાં છું. ખાસો ટાઈમ પછી તમે કોલ કર્યો મને.
હા. હવે આજે આપણેે ઓનલાઈન ઓફલાઈન શોપિંગ વિશે વાત કરશું. તમે ઓનલાઈન શોપિંગ કરો છો કે ઓફલાઈન.
અ હું તો સાચું ક તો ઓનલાઈન શોપિંગ જ કરું છું. હા કારણ કે ઓફલાઈન શોપિંગ કરવા કેવું છે કે આપડે ટાઈમ ને બધું નીકાળવું થોડું અઘરું છે મારા માટે.
અચ્છા ઓકે.
હા તમારું કઈ રીતનું છે તમે ઓનલાઈન
મારું તો હું વર્કિંગ છું સો થોડું ઓનલાઈન થોડું ઓનલાઈન એકચુલી મને ઓફલાઈન શોપિંગ કરવામાં બહુ જ મજા આવે છે. તો લાઈક મને મને કેવું છે કે બધી વસ્તુઓ જોઈને ત તપાસને લેવાની આદત છે તો મને ઓફલાન શોપિંગ કરવું વધારે ગમે છે. કેમ કે એ એ એમાં મટિરિયલ જોઈ શકીએ આપડે કે વસ્તુ કેવી છે તે જોઈ શકીએ. અહ જોકે હવે ઓનલાઈન શોપિંગમાં બી રિટર્ન પોલસી હોય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવતી કે આપડે રી ટર્ન કરી દઈએ છીએ. બટ અહ મને ઓફ લાઈન શોપિંગ વધારે ગમે છે કેમ કે એ આપડા રિલે શન બનાવે છે કે આપડે બજારમાં જઈએ છીએ તો ત્યાં આપડા સારા રિલેશન બને છે કે આપડે એકબીજાને ઓળખતા થઈએ છે કે ગામમાં ને ગામમાં બધા આપડે બીજા ને ઓળખતા થઈએ એમ.
હા, એ વાત સાચી છે તમારી કે ઓફ લાઈન શોપિંગમાં તમારી એક ઓળખાણ બને છે.
છે અમુક વસ્તુમાં કેવું છે કે ઓનલાઈન ચાલે કે લાઈક અહ આપડે ત્યાં અચાનક મહેમાન આવી ગયા અને આપણને કંઈ કંઈ ઇમરજન્સીમાં જોઈતું છે તો હવે પેલું દસ મિનિટ વાળું આવે છે ઇન્સ્ટામાર્ટ છે, બ્લિંકીટ છે તો એ આપણને વધારે સારું પડે છે કે તરત બ્લિન્કીટ કરી્યું ને દસ મિનિટમાં આ અહ સામાન હાજર એમ.
હા, એ બહુ સાચી વાત કીધી તમે એ એ જે અત્યારે અમુક કે એપ્લિકેશન એ આ છે કે તમને માત્ર ને માત્ર દસ મિનિટમાં વસ્તુ જે પણ જોતી તમારે ઘરે બેઠા આવી જતી હોય છે. અહ જેમકે તમે કીધું કોઈ ગેસ્ટ આએ આવ્યા હોય તો આપને કેવું છે કે ગેસ્ટને છોડીને ક્યાંય જઈ બી ના શકાય. એટલે અમુક એવી ટેકનોલોજી ઓનલાઈન વસ્તુ જે છે ત્યારે આપને ખુબ જ કામ આવે.
હા, ત્યારે કામ આવે છે. કે અમ્મ ત્યારે એ એટલે હું એવું નથી કેતી કે ઓનલાઈન શોપિંગ નથી જ કરતી. હું આઈ થિંક ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ કરું છું કે કે ફિફ્ટી પર્સેન્ટ ઓનલાઈન કરું છું ફિફ્ટી પર્સેન્ટ ઓફલાઈન કરું છું લાઈક કપડાં કે એવું કઈ લેવું હોય ને તો હું ઓફલાઈન અહ મને બજારમાં જવાનું ફરવાનું એ વધારે ગમે છે. કે આપડે ફેમિલી જોડે શોપિંગ કરવા જઈએ અને આપડે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી શક કે
હા આ એ વાત તમારી સાચી છે એમ. આમ જોવા જઈએ ને તો ખોટું ના લગાડતા પણ અહ મોટા ભાગની સ્ત્રીઓને કપડા માટે ઓ ફલાઈન જ શોપિંગ કપડાં પણ નહી પણ બધી લગભગ વસ્તુ માટે ઓફલાઈન જ શોપિંગ કરશે એ લોકો.
હમ્મ. અમને લોકોને પાણીપુરી ખાવી હોય ને એટલે.
એક બહુ મોટો પોઈન્ટ છે, જે કોઈને ખબર જ નથી મતલબ આમ આમ કોઈને નથી ખબર, આમ બધા જાણે છે કે શું વાંધ શું વાત છે.
અને લાઈક ફ્રેન્ડસ જોડે શોપિંગ કરવા જાઈએ તો કેટલી મજા આવે છે. કે એ ફ્રેન્ડ જોડે ફેમિલી જોડે આપણે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ, અને બજારમાં ફરીને આપણે બધું લઈ શકીએ છીએ.
હા એ સાચી વાત છે.
કેવું છે કે ઓનલાઈન શોપિંગ ના લીધે બજારના જે વેપારીઓ છે, એ લોકોની હાલત બ જ ખરાબ છે, તો એના માટે હું પ્રિફર કરું કે આપડણે ઓફલાઈન શોપિંગ કરવું જોઈએ એમ.
કરવું જોઈએ કરવું જોઈએ, એ બહુ સાચી વાત છે જયારે આ બધું તું નહી એમેઝોન કે ફ્લિપકાર્ટ કેવું કશું હતું નહી. ત્યારે લોકો આખો આખો દિવસ એમાં શોપિંગ કરવામાં નીકાળી દેતા. જેમ કે, કોઈ મેરેજ આવ
લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગ હોય આપડા ઘરે લગ્ન પ્રસંગ હોય. ત્યારે કેટલા કેટલા દિવસ આપણે શોપિંગ કરતા- તને કેટલી મજા કરતા હતા.
હવે એવો સમય નથી.
હા હવે કોઈની પાસે ટાઈમ નથી હા હવે કોઈની પાસે એવો ટાઈમ નથી. કેમ કે હવે હવે લઈ લ હોય કે જે હોય એ પોતાનું કને ક કને કઈ વર્ક કરતા હોય, કે હવે હવે કેવું છે મોંઘવારી એટલી બધી છે ને તો લેડીઝ અને જેન્ટસ બંને એ કામ કરવું પ, તો એના લીધે એના લીધે આપણે બંને કામ કરવું પડે છે તો કોઈ ફ્રી નથી રતું કે ફેમિલીમાં આપણે સાથે ક્યાંય જઈને ટમ સ્પેન્ડ કરી શકીએ એવું નથી હોતું, તો ઓનલાઈન શપિંગ બેટર છે.
હા સાચી વાત છે સા
એ આપણા માટે બેટર ઓપ્શન છે.
હા જેમ કે આ બધી વસ્તુ કશું હતું નહિ ત્યારે તે એવો સમય હતો કે તમે બહાર નીકળી શકતા તા અને બધું કરી પણ શકતા તા, પણ હવે કેવું છે કે ટેક નોલોજી સાથે-સાથે સમય પણ એ રીતના જઈ રહ્યો છે કે તમારે ટેક
લોકો પહેલા ના લોકો બે ચાર મેરેજમાં એકને એક કપડા પહેરી પણ લે તા તા. અને હવે, હવે કોઈ પહેરે છે! હવે કોઈ જ નથી પહેરતું, કે ચલો આ તો એક મેરેજમાં પહેરાઈ ગયું. અહ સોશ લ મિડિયા પર આપણા ફોટ અપલોડ થઈ ગયા, હવે એ વસ્તુ નહીં ચાલે એમ.
હા એ બહુ સાચી વાત કરી. અને પાછું સ્ત્રીઓમાં તો બહું વધારે હોય છે. જેમ કે જેન્ટસ હોય અમારા જેવા, તો એમને તો શું છે સોશિયલ મીડિયા નો હોય કોઈ અમુક પ એના
હા. એમને તો પોસ્ટ થઈ ગયું હોય તો બી એ કપડામાં ચલાવી લેય છે, પણ લેડીઝ તેઓ ચલાવ તી નથી. અને લેડીઝ એને બધું અહ નવું-નવું જોઈએ એ છે બધું એમ.
હા એને નવું-નવું જોઈએ. એને અહ શું છે કે આ શોપિંગ ના બહાને બધું બહાર ફરવા જોઈતું હોય છે.
હા.
અને એમાં કંઈ ખોટું પણ નથી હોતું, પણ ક્યારેક કેવું હોય છે કે હવે એ શો પિંગ કરવામાં એની પાછળ જે પુરુષ હોય મતલબ એનો હસબન્ડ અવે તો બી ચારો શું હોય કે આખો દિવસ કામ કરીને મતલબ ઓફિસ થી જઈને આવો હોય અને એની સાથે પાછું શોપિંગમાં જવાનું હવે શોપ પિંગમાં થાય કેવું કે એક નાની વસ્તુ લેવાની હોય પણ એ નાની વસ્તુ પાછળ એક થી દોઢ કલાક ખર્ચી નાખે. કારણ કે એ વસ્તુ એ છેલ્લે જોશે પેલા એના કરતા બીજી વસ્તુ એ પેલા જોશે. જે નથી લેવાની હોતી તો બી. એટલે એમાં શું થાય કે બે એની સાથે જે હોય એ તો અહ બચારા ત્યાં ઈરિટેટ થઈ જતા હોય છે.
હા, સાચી વાત છે. એના કરતા હવે હવે ઓ નલાઈન શોપિંગ બેટર છે કે અહ હવે સ્ક્રોલ કરીને જોઈ લઈએ છીએ અને પણ અહ અને પાછું હવે તો કેવું રિટર્ન પોલિસી બી છે એટલે એ ટેન્શન નથી કે ચલો ન ગઈમુ કે મટરિયલ સારું ન લાગ્યું તો પાછું રિટર્ન બી આપી શકીએ છીએ. ને હવે હવે તો કેવું બ્િટ ને એ બધું એમાં તો સબ્જીને બધું જ મળી જાય છે એટલે આપણો ટાઈમ બહુ બચે છે
હા બહુ સાચી વાત છે અને એ બધી વસ્તુ છે તો લોકોને બી રોજગારી મળે છે એના લીધે બરાબર છે જેમ કે બં િટને છે હવે જે તમારો ટાઈમ બચાવે છે તો સામે એ ટાઈમ ને આપણે કિંમત બી ચૂક ક ગએ છી હમ બરાબર છે હા હવે જેમ તમે કીધું હવે ક્યારેક ક્યારેક કેવું થાય છે કે તમે જેમ કીધું રિટર્ન પોલિસી હોય છે તો અમુક અમુક પ્રોડક્ટ એવા પણ હોય છે ઓનલાઈનમાં કે જેમાં રિટર્ન પોલિસી હોતી નથી અને આપણે અ એક્સાઈટમેન્ટ કો કે ઉતાવળ ક્યારેક ઓર્ડર થઈ જાય છે અને જયારે વસ્ુ તું ઘરે આવે છે ખરાબ નીકળે ત્યારે આપને ખબર પડે છે કે આ તો યાર આપડી સાથે સ્કેમ થઇ ગયો તો ફ્રોડ થઈ ગયયો
હા ઓનલાઈનમાં સ્કેમ ભી થાય છે કે મારી સાથે ભી થયેલું છે કે એ લોકો એવું કહે છે કે ઓનલાઈન પેમેન્ટ કરો તો તમને આટલો ફાયદો થાય છે તો ઓનલાઈન પેમેન્ટ કરીને પછી કોઈ જવાબ જ નથી આપતું
હા ઓનલાઈન નું કેવું છે કે મોટા ભાગે ઓનલાઈન વસ્તુ જે આવતી હોય છે ને એ સો ટકા માંથી એસી ટકા વસ્તુ તો ફ્રોડ ને સ્કેમ ટાઈપ જ હોય છે એટલે આમાં બહ ધ્યાન રાખવા જેવું છે
આપણેે જે મોટા મોટા એપ છે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે અત્યારે તો મીશો બહુ જ ચાલે કલે છે એ છે કોઈ આજે મતલબ મોટી મોટી જે એપ છે એના પર આપ શોપિંગ કરીએ તો કઈ વાંધો નથી આવતો રિટર્ન પોલિસી એમાં હોય બી છે. કે સાત દિવસની રિટર્ન પોલિસી કે અને મીશોમાં મને સારા એવા અનુભવ થયા છે કે જેવું જેવું અહીંયા થી રિટર્ન માટે પિકઅપ કરે અને તરત તો જ આપણા અકાઉન્ટમાં પૈસા આવી જાય છે એ એ સારા અનુભવ બી છે કે ઓનલાઈન શોપિંગમાં અને એકા એક બે વખત એમ બી થઈ ગયેલું છે કે પૈસા લઈ લે છે ને પછી કોઈ
રિસ્પોન્સ નથી. હા બરાબર છે ક્યારેક ક્યારેક કેવું બી બનતું હોય છે કે એક વખત જો તમારો ઓર્ડર થઈ ગયો હોય અને પછી તમે જો એમાં એકાઉન્ટમાં પૈસા આપી દીધા હોય તો પછી એ તમારા રિસ્પોન્સ જ નથી કરતા હોત. થાય છે ઓનલાઈનમાં ક્યારેક ક્યારેક આ વસ્તુઓ થતી હોય છે.
હમ.
કેવું છે કે આપડણે દુનિયા સાથે ચાલવું પડે છે હવે એના સિવાય અમુક
હા હવે તો હવે તો ઓનલાઈન શોપિંગ કરવી જ પડે છે. હવે તો હું જે ફિફ્ટી ફિફ્ટી કરું છે એ બની શકે કે નેક્સ્ટને નેક્સ્ટ ઈયર યા નેક્સ્ટ સિક્સ મંથમાં એ સેવન્ટી સેવન્ટી થર્ટીનો રેશિયો બી થઈ જાય એવું બી બની શકે. આ તો આપણને ગમે છે બાર જવાનું અને થોડી એનર્જી બી અ લૂઝ થાય છે એટલા માટે આપણે એવું વિચારીએ કે થોડું ચાલીએ આપણેે તો સારું લાગે એમ. અને બધા સાથે જેના સાથે જઈએ છીએ એના સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરીએ એવું બી આપણે વિચાર કરીએ તો ઓફલાઈન શોપિંગ કરી શકીએ છે. અને બજ જાના વેપારીનું વિચારીએ તો આપડે ઓફલાઈન શોપિંગ કરવી જોઈએ.
હા ના બહુ સાચી વાત છે. પણ હવે કેવું છે કે લોક બહુ પાસે પેલા થોડો એવો સમય હતો હવે ખબર નહ ત્યારે ફોન ના હતો નહી એના માટે સમય હતો કે શું વસ્તુ હતી ત્યારે લોકો પાસે પુષ્કળ સમય હતો લોકો બહાર નીકળી શક
મોંઘવારી ની હતી આટલા મોજશોખ નહીં હતા. કે મોત્સવ માટે લોકો આ એટલું ખર્ચો નહી કરતા એટલે બધું ચાલી જતું હતું કે એક વ્યક્તિ કમાઈ ને ચાર ચાર ચાર વ્યક્તિ હોય ઘરમાં તો એક વ્યક્તિ કમાય તો ચાલી જતું તું. પણ જો અત્યારે ચાર વ્ય તી હોય તો કમ સે કમ બે જણે તો કમાવું જ જોઈએ. એવું છે અત્યારે કે અત્યારે મોસો બહુ વધી ગયા છે એના લીધ તે થોડું અહ આપડા એક્સપેન્સીસમાં વધારો થઈ ગયેલો છે.
હા, બરાબર છે હવે જોવું ને કે તમારે ડેલી વસ્તુ માટે બી બ્લિન્કીટ ને એવું વાપરવું પડતું હોય. એટલે એક મોજશોક માં આપડે એના પૈસા ચુકવીયે છીએ બ
હા, આરામથી આપડે અહ કદાચ બસો ની અંદર નો એ ઓર્ડર હોય તો આપડે એમાં પચાસ રૂપિયા જેવું અહ આપડે ડિલિવરી ચાર્જ ભી ચુકવીય છીએ.
હમ્મ સાચી વાત છે સાચી વાત છે.
ઓકે ચાલો તમારી સાથે વાત કરીને સરસ અહ નવી નવી જાણકારી મઈળી. તી કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએસ. તો પછી વાત કરીએ આપડે.
ઓકે ઓકે ઓકે ઠીક છે. બાય જય શ્રી કૃષ્ણ.